અનોમ ઈ હોય છે કે જેની અંદર આપણે વાત કરી રહ્યા છીએ કે જેમ. કે ગિરનાર ગિરનારમ અંદર જોવાલાયક સ્તળમા આવેલુ છે જેમ કે, ગિરનારની અંદર નવ હજાર નવસોને નવ્વાણું સીડીઓ આવેલી છે તે સીડીઓ પ્રમાણે આવેલી છે કે જેમ કે, આપડે પૂરી પરમાણ રીતે આપણે સોસણ કરીને ફરી શકીએ. ફરી સકીએ એટલે અંદર એવુ થ તું હોય છે કે જેની અંદર તમે મને વાત કરીને તો બિલકુલ તા ફરવાની મજા આવતી હોય છે, ત્યા રહેવાની મજા આવતી હોય છે, ત્યા નહવાની મજા આવતી હોય છે, ત્યા ડબ્લે જવાની મજા આવતુ એમ અલગ અલગ તે રીતે મજા આ તી હોય છે. જેની અંદર જે બાવાઓ આવેલા છે ને બાવાઓ બાવાઓ આપને પૂરેપૂરી ત્યા જાણકારી આપે કે જો તમારે સગુ ના થાય તો મારી જોડે આવતુ રેવાનુ. એટલે કે મુ તમને ત્યાં કે મારી પૂરેપૂરી મારુ ચેલેન્જ શીખે હુ તમને કરી સકુ કે, જે એની અંદર પૂરી જાણકારી હોય છે. પણ એ બાવાની માય બી આપણ પણાવી શકશું એટલે જેની અંદર આખી પૂરી જાણકારી લઈને આપણ જે ભુવાઓ ભણાવતા હોય છે જેમ અલગ અલગ બાઆઓ બણાવતા હોય છે, પછી આદુ મંતર જાદુ મંતર એવુ શી ખરાવતા હોય છે એ પસી જેમ કરીને તન હા તંતર ગોઠવતા હોય છે એવુ તંતર ગોઠવવા કારણે આપડે નિસ્ફળ થ તા હોય છે. નિસ્ફળ એ થતા હોય છે જેમ કે, આપણે નવ થી બાર બન્યા. જેને અંદર ઈસોર લોઢો પાઠ ભણવામાં આવતો. હેલો.
હા હા.
હા, એમાય એક એવો પાઠ ભણવામા આવતો. કે અલગ અલગ આપડે પૂરુ એમનુ સોસણ કરીએ. સોસણ કરીએ એટલે જેની અંદર આપડે પાઠમા ભણાઈ શકીએ પાઠમ ભણીને આપડુ પૂરેપૂરુ એવું માનસિકતા રીતે આપડે અલગ અલગ રીતે કા ભણાતા હોય છે કે ઈસો લોઢો એ એવો કુ લોગ.
હા તમે જે ઈ ઈ તમે ઈ ઈ શું લો તમે પાટ વાળો તમમે વાત કરી ગઈ છી આપડ તણવાની અંદર આવતો, આછ એક તેનો જે પેલો કૂતરા માળો કોક આવતો કે કયો પટો હતો.
હા તેમાં એવો પાર્ટ આવતો કે તમે મને થોડુંક જણાવ શકો.
એમાં એવું જ અલગ કંડ આવતો છે એ ત્રાવણ તમને ખબર છે કોઈ શુંને આમ હતું કે આપડેણ માટે તો ખબર છે? કબર માં જ જતો હોય છે ને ક. હા, એ તમે હ એ એ પાઠ વિશેય પાઠ એ કે જે શોષણ કરી લેને શોષણ એ રીતના જેવાતો. આપ આવી વાત કરવી ના જોઈએ આપ
તમારે બેકગ્રાઉન્ડ નો અવાજ આવી રહ્યો છે વાયરાનોો અવાજ આવી રહ્યો છે અલગ અલગ પ્રકારનો અવાજ આવી રહ્યો છે.
પેલું કરવું જોઈએ કે કેમ કે તમે વાત કરી ગિરનાર જવા માટે ગિરનાર ને. અવસ નવાનું જે પાવડી છે પાવડીઓ ચડવી જોઈએ આપણે, અને જેમાં અલગ અલગ રીતે જને આપણે આપડણે જે જાણીએે જાણીએ તો આપણને સારી રીતે ઉપયોગ થતો હોય તમારા પણ બેકગ્રાઉન્ડ ન હવા તો એવુંમ છે કેક. તો કુકડું આપણેને કાપી નાખતા કેક કરતા. એ રીતના કઈ અવાજ આવતો હોય છે તમારા બેક નો એટલે એ અવાજ તમને સારી રીતે તમે પ સંપલ કરી શકો છો. કેમ કે આપડે જે આપે પરવત જઈએ છીએ ફોટા પાડીએ છીએ. અલગ અલગ રીતે આપ જે ઝરણું હોય ઝરણું પણ ઝરણું પણ જે અલગ રીતે તેમનો આપણે સારી રીતે આપણે જોઈ શકીએ છીએ એન્જોય કરી શકીએ છીએ. જેમકે આપણે તેનો ઉપયોગ કરીને આપણે બધું, બીજાને બતાવીએ તો પણ આપણે ફરવાલાયક, સ્થળો છે જોવાલાયક છે બધી કહી શકતા હોય ચી. જેમ કેને આપડ ભાજી આવેલા હોય છે ભાજી જે ભોંડ પકડતા હોય છે ને, તે તે ભૂડ પકડવા વાળા પાજી હોય છે ને, તે એક નંબર ના જે એક નંબર ના જે પે ચાવી ને પણ પે પંસી બનાવવાનું. કોસી બનાવે કે તે અલગ જ પ્રકારની બનાવતા હોય છે. ભાજી મ
હા તમે મને સારી રીતે એવી મને વાત કરી કે જેમ અલગ અલગ. તેમ મેં તને પૂરી જાણકારી આપી.
તમારો અવાજ થોડો આમ દબાઈ ગયો જેમ ચોખ્ખો આવા છે ચોખો.
હા હવે ચોખ્ખો આવ્યો?
હા.
હા એટલે એની અંદર એક પૂરું પ્રમાણમાં ઈશા લોઠાનો પાઠ ભણવામાં આવતો. તો જેની અંદર આખી ગિનર ની માહિતી આપી દીધી.
હ ક ન પારઠ તમે કીધો? હલો કનો પઠ તમે કીધો?
ઈશોર લોઠાનો એવો પાઠ આવતો કે જેની અંદર પૂરેપૂરી માહિતી તેમાં આપતો. ગિરનારની પૂરી માહિતી આપતો, પછી જેની અંદર અલગ અલગ રીતે એ ત્યાં હા હ ફરવાનું ત્યાં જોવાનું ત્યાં એ પૂરી બાવા વિશે જાણકારી આપતો કે એક ઈસો લોઢો ઈ પ્રમાણે ભાવો બન્યો કે જેનું પૂરું શોષણ થઈ ગયું. શોષણ એ રીતે થઈ ગયું કે જેમ કે, એને અલગ અલગ રીતે દૂધ પર આવી શકે પસે અલગ અલગ બૈરલ આવી શકે એમ અલગ અલગ એમનું શોષણ કરી નાખ્યું. એવું શોષણ કરી નાખ્યું કે જેમ, પૂરી જાણકારી એમને જાણી. બાાવલ એ જાણકારી નઈ ને પછી નળ આવે.
હા તમારો અવાજ થોડો ઊંડો જતો રહ્યો છે ચોખો નહી આવતો.
મારો હવે અવાજ આયો? હા એટલે એ પ્રમાણે ચોક્કસ થ તો ઈ થઈ જતું હોય છે કે જેની અંદર આપડે ફરવા જતા હોઈએ છીએ તો બિલકુલ આપણ મજા જેમ કે આપડે ગિનાર જઈએ ને ગિરનાર ની અંદર જે જોવા લાયક ત્યાં આવેલ છે, મુર્ગી કુંડ, મુર્ગી કુંડ એવી વાવેલું જે કે જેની અંદર ફરવાનું ત્યાં બલ બિલકુલ મજા આવતી હોય છે અને અંદર એક નર સિંહ મહેતા નો એવો મે આતો ગોઠ વ્યો હશે કે જેની અંદર આપન પૂરી જાણકારી આપ જાણકારી આપે ને આપડે પૂરેપૂરું શોષણ કરી શકીએ શોષણ કરીને આપણેે જાણકારી લઈ શકીએ. ઈ પરમાણે અલગ અલગ ફરવાની ત્યાં મજા આવ તું હોય છે પણ તમે મને વાત કરીને કે જે ગિરનાર ની અંદર પાવર લોઠો પાવન, ભીખોન બધા લોટા ન ઇયા ન ઇયા બ પેડા થ્યા એટલે એ એટલે ફરવાની બિલકુલ ત્યાં મજા આઈ ગઈ અને બધા લોઢા આયા.
હા તમે જે પેલી વાત કરી રે ગરડા નો પાઠ ભણાવામાં આવે છે. એ પાઠ અલગ જ રીતે ભણાવામાં આવે છે અને જે આપણે અ આ પાવાગઢ છે ત્યાં અલગ અલગ સ્થળો આપણે જોવા લાયક જેવું છે ત્યાં આપણે સારું સારું એવું વાતાવરણ હોય છે વાદળછાયું. હાલે એવું વાતાવરણ છે કે જે વાદળું અને બધું આવેલું છે જે શોષણ થઈ શકે છે. જે શોષણ થાય અને કોઈ જે જે આપણે આ મગફળી છે તેમાં પણ સારું પ્રદર્શન જોવા મળતું હોય છે અને અલગ અલગ રી ઉત્પાદન થતું હોય છે આપણે ખેતીમાં પણ ઘણો ફાયદો થતો હોય છે. વર સાદના કારણે જે વરસાદ જે આમ આવતો હોય તો તો આપણો ફાયદો પણ જોવા મળ હ આપડે હમણા કાસો ટાઈમ થી આપડો વરસાદ નતો આપે ખુબ અંબાના લય પ ચોક્કસ આ ગઈ ન્યારી એટલે આપને ચોક્કસ આવી ગય એટલે બલોવા આપણા ભગવાન ભગવાન જેવા કેહેવાય જેવા કેવાય એટલે અઈરા જે ચોક્કસ રીતે જરૂર વરસાદ આવતો જ હોય છે. વરસાદ આવે એટલે જે ઈરે બોલે કે આ તારીખે દવાનો છે તો કે એ તારીખે જ વરસાદ આવે. વરસાદ આવે પછી આપણ જે આપડે જે મગફળીઓ પણ નથી સારી એ બધી સારી થવા માંડી પછી જે અલગ અલગ જે અંદર મગફળીનું છે જો આપણે ગરમી ગરમી મેલ તો તો એ પણ હવે ઠંડક મેલ છે. શોષણ ના થઈ શક ન કે જે શોષણ થઈ જતું તું અને પછી જે અલગ અલગ પ્ર કારની આપણે જે આમ જેમ કે આપ માનસિક ક્ષેત્ર ઈ શે કે શું છે કે ટેહટુડી ભીવાય ને ટેહટુડી તો કે વરસાદ આવે ને એવું બધું કેહતા હોય છે. એ ટેહટુડી રી ને એ અલગ જ પ્રકારની ઈંડા મુકતી હોય છે, જે ઈંડા હોય ને ઈંડા એની અંદર પછી જે બચ્ચા આવેલા હોય છે એ બચ્ચા પસી એ મોટા થતા હોય છે ને પછ ટેટુડા બાનતા હોય છી રે. એટોડા બનીને ટીક ટીક ટીક એવી રીતે બોલતા હોય છે જેમ કે તમે ચકલી કોઈ દાળો બાગ ના બની શકે તમે કીધું ને એ રીતના કે ચકલી એ એની બાજ કોઈ દિવસ બની શકે નહી. પછી અલગ જ પ્રકારનું પ્રદર્શન કરવામાં આવે અને પરફોર્મન્સ કરવામાં આવે અને જે સારી રીતે આપણું ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે, તેને લીધે આપણને અલગ અલગ લાભ જોવા મળતા હોય છે, ને વધુ પડતી માહિતી માટે, હા, તમે કોક જણાવો.
હા, મારું તમને એ જણાવું છે જેમ કે તમે મને સોષણની વાત કરી કે જેની અંદર અમે મગફળી વાવી છે તેમાં
તો થોડો જોરથી બોલો.
મારો હવે અવાજ આવે છે? કે જેમ કે આપડે પૂરી મગફળીની મુ તમને વાત કરી સકુ કે જેની અંદર આપ
હલો, એટલે તમારો અવાજ આવતો આવે છે કે નહી આવતો? હલો, તમારી અવાજ કપાઈ રહ્યો છે, તમે કોઈ બોલી રહ્યા નથી તમા ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે, કોક તમે બોલો તો મજા આવે હલો ધવલભાઈ, તમારો
મારો અવાજ આયો? હા, ચરણ ભાઈ, મારો અવાજ આવ્યો?
એટલે જે પેલું જે શોષણ ને ભ ધતિ હોય છે, ધવલભાઈ તમે થોડુક જણાવો તો સારું છે, પણ ધવલભાઈ શી ખર છે ક્યાં?
જેની અંદર આપડે વિટામિન વિટામિન ઈની જરૂર છે જેમ કે આપણે લેબો ગોડો છે ને એની અંદર વિટામિન ઈ ની જરૂર છે કે જેની આપણ પૂરું પૂરે એનું સોષણ મળે એની અંદર પૂરેપૂરી વિકાસ ધરાવતી એક ક્ષમતા મળી જાય ક્ષમતા મળી જાય એટલે આપણે એનું પૂરું કારણ ભણી શક કીએ, કારણ ભણીને આપણું એનું એક, અલગ રીતે એનું સોષણ કરીએ જેમ કે ઈ અહીં ગામમાં એઈને એક બાઈ બાઈ એમ બોખળા પાડતો હોય છે, એમ એ રીતે બોખાળા પાડીને આપણ અલગ અલગ પરફોર્મન્સ આલ, આપણને એક ઉત્સાહ જગાડ ઉસાહ જગાડીને કેવું રીતે? હા લીંબો ગાંડો, લીંબો ગાંડો, એવો એક એવો હોય છે કે જેની અંદર આ એક પરફોમન્સ મળે કે પૂરેપૂરી આપણે તમે જે જાણકારી કરી કે જેમ કે એક ગાડાઓનું મગજ નથી હોતું જેમાં એક વિટામિન ઈ અને સ ઝેડનીં જરૂર, વિટામિન ઝેડ એટલે આપણ અંદર આખી બોડી બદલાઈ જાય. બોડી વિટામિન જેડ લઈએ ને, તો આપડે આ આખી બોડી બદલાઈ જાય, અને એ જ બોડી ની આખી સર્જરી થઈ જાય. સર્જરી થાયા પછી, આપણે જે વિટામિન ઝેડ ડ નો આપણે ખઈએ, આપણે ઝેડ, ઝેડ જ ખાવાનું છે બીજું કોઈ ખાવાનું નથી. એટલે ઈ ખઈએ ને, તો બિલકુલ સારી મજા આવે
તમે ઝેડની વાત કરી, ઝેડ આપડે જે ગાંડા લોકો હોય ને, એમને ખાવાની જરૂર છે અમારા ત્યાં પેલા ઈસુ અને જામો આવેલા છે, એ જામો એવો ગાંડો છે કે જે આખો દિવસ છોણ ઉપાડ ઉપાડ કરે બોલો શું વાત કરો ને પેલું ઈસુ થ એવું ગોંડુ છે ને તો વાત શું કરો પછી ગોડ છે ને ગોડ એ ગોડ જ રહેેવાનું. પછે જે આપડે જે પ્રવાસમાં જવાનું છે એની વાત કરીએ, પછી અલગ અલગ રીતે આપણે વાત કરવી જોઈએ. જેમ કે આપણેે એક જે આપડે પ્રવાસમાં ફરવાલાયક સ્થળો છે. જેમ કે આપણે કે માઉન્ટ આબુ છે આપડ માઉન્ટ આબુ અતાર જવાની જરૂર છે જેમ કે એ વાતાવરણ પણ વાદળછાયું છે એટલે આપણને સારું સારી એવી જોવાલાયક વસ્તુઓ અને સ્થળો પણ મળી જતા હોય છે તે આપણને આ ચમ કે આપણે સ્વર્ગમાં ગયા હોય સ્વર્ગમાં ગયા હોય એવું આપણને લાગતું હોય છે વરસાદ ના લીઘે. એટલે જેમ કે આપડે ત્યાં આપડે ફારવા જવું જોઈએ ચોક્કસને આપડે. તેનો ઉપયોગ પણ એક સારી રીતે કરવો જોઈએ અને આપણે જેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટો લગાવતા હોઈએ છીએ. પણ બીજા લોકો જોતા હોય છે બીજા લોકોને પણ મન થતું હોય છે જવાનું. પછી જેમ ઝરણું હોય છે એમ ઝરણું અને પાછળ બેંગ -ગાઉડપણ એવું હોય છે. એટલે કે સારી રીતે આપણે ફોટા બનાવતા હોય છે. પછી તેનું આપણે સારી રીતે આપણે એન્જોય કરી શકીએ એન્જોય કરીએ એટલે આપણે આ રીતે આપણને તકો અને શોષણ થતું હો છે જેમ કે. પોષણ જો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ કેમ કે. અલગ અલગ રીતે તેનું. માહિતી મેળવી જોઈએ અને જે અલગજ પ્રકારનું મૂલ મૂલ્ય મે. મૂલ્યતા નુ ઉપયોગ કરવો જોઈએ અને. જે અલગ અલગ રીતે તેનું જેશ આપન. ઈ તેથી આપને ઝરણામાં પણ ઉપયોગ. થતું હોય છે ન જે ઝરણું આવેલું છે એમાં અલગ અલગ પ્રકારનું ઝરણા આવેલું હોય છે. જેમ કે ખાડા વાળા ઝરણો હોય છે. કેમ કે સીધ ફરતો હોય છે અલગ અલગ રીતે એને પછી જે આપડે. પાછલું બેકગ્રાઉન્ડ હોય અને પછી આપડે જે ફોટા પાડીએ એમાં મજા જ બઉુ